હલો.
હ બોલ બોલ.
આવે છે અવાજ
હા અરે એકદમ ક્લિયર આવે બોલ ને
બોલો વાકેમ કેઉ હાલે
અરે એકદમ મસ્ત ભાઈ તું બોલ ભાઈ તારે તા કેવું ચાલે છે.
પાડો સીમા
બરાબર બરાબર
હ તમારે બોલો બાકી કેવું શાંતિ
અરે એકદમ તમારા ત્યાં વરસાદને એવું કેવું છે શું છે.
હ વરસાદ વરસાદ થવાની બે મિનિ આવે આમ આમ શું કેવાય ચાલુ મસ્ત થાય. પછી હેને બે મિનિટને ખતરનાક વરસે એવું લાગે કે હાય હવે આમ શાંતી થઈ તા તો બે મિનિટ પછી વયો જાય ઉ એવો તડકો કાઢેને અને પ બાપ કરીને જાય ને ઘરમાં નથ રેવાતું
અરે અહીંયા બી એવું જ છે ભાઈ
ન હોય કેવું છે.
ઈજ ઈજ કે આમ જસ્ટ ઘરના બારે પગ મૂકુ એટલે ભાઈ પછીના માં રે રેબ જેબ થઇ જવાય.
ઈ તો કઈ નઈ વરસાદ આવી હુ રોડ બોડ તોડી નાખે ને મારે હું કેવું આમને
તો યાર આ વરસાદ આવે તો કઈક થાય કઈ ઝાડ વાળ આમ મસ્ત હરિયાલી જેવું કઈ થાય
એલા વરસાદ આવેને જાડવા પડી જાય હે
અરે બાકી મને તને ઈ પૂછવુ તું
બોલ બોલ
કે અવે મેં છે ને કમ્પ્યુટર નું સ્ટ્રીમ લીધું છે બારમા પછી તો અવે ક મારે લેપટોપને એવું લેવાનું છે તો તું મને સજેસ્ટ કર ને કે કેવું હોય શું હોય
હ અચ્છા મતલબ એમને કોમ્પ્યુટર માં એટલે આમ શું કેવાય એ આઈ એન્જિનિયરિંગ લીધું છે સોફ્ટવેર કે વેબ ડિઝાઇનંગ હું લીધું છે
અ મેં તો એ આઈ લીધું છે
અચ્છા તે એ આઈ મતલબ તારે એ આઈ માં આગળ વધવાનું છે ને
હા હા એમાં જ એમાં જ
ઉપરથી તને ગેમિંગનો કે એવો કઈ શોખ છે કે ખાલી આ આના હાટું જ લેવું છે
ના યાર ગેમિંગ નો તો હોય જ ને યાર
ઓ એટલે કેવોમમ થોડો ગણો કે પછીમ એકદમ ફૂલ
ના એકદમ ફૂલ આપડે જો હમણાં તક તો મારી પાસે જૂનું લેપટોપ હતું લેનોવોનું એકદમ પાંચ છ વર્ષ જૂનું તો એમાં તો વેલોરન્ટને બો અમ મતલબ ક્યાંય ચાલતી તી પન લેગ મારે ને એવી રીતે તો હવે તમામ પ્રોપર ગેમિંગ માટે બી જોવે છે અને આપણું કોલેજનું બી એ આઈ નું કામ થઈ જાય
હા એવું છે હવે એમ કે કે તારું બજેટ કેટલું છે
હ બો નથી પણ મતલબ આમ પેલા તો શું કે ઓછું કમા તો આમ સાઈઠ સાઈઠ એસી ના આજુબાજુ
અચ્છા એટલે તારું મેક્સિમમ એસી હજાર જવું જોઈએ એવું છે, ને
હા હા
બરોબર એટલે તારે પેલા કેમ ગાવું જોઈએ. અને અને તારે એવું છે, કંઈ કે તારે શું ક ઇન્ટેલ પ્રોસેસ વાળા જ લેવા છે, કે એમડી પ્રોસેસર વાળા જ લેવા છે એવું કંઈ
મતલબ જો મેં તો આમ કઈ વિચાર્યું નથી. પેલા તો શું મારું ઇન્ટલ કોર હતું. તો હવે તો મતલબ તું આમ સજેસ્ટ કર કે કયું સારું પડે એમ
એસી હજાર ને એસી હજાર ની અંદરણો તારે મેન જો એ વર્ક થાય, એના માટે એવી ગ્રાફિક કાર્ડ જોશે. ઉપરથી તારે ગેમિંગ ન શોખ એટલે એમાં ગ્રાફિક કાર્ડ જોઈએ. અને ડિસ્પ્લે તો હારી જ હોય. કારણ કે ગેમ નો ઓ શોખ એટલે તો એસી હજાર ની અંદર અત્યારે જ અત્યારે કેવું છે, જો લેપટોપ હે ને મેન તો હે ને છત કંપની હારી માં હારી હા એક થઇ ગઈ આસુસ બીજી થઇ ગઈ એચપી ત્રીજી લિનોવો ચોથી થી એસર પાંચમું ડેલ અને છઠ્ઠુ એમએસઆઈ
એમસાઈ
હા હા હા, હા, હા, હે, હા, હા, હા. હા તો દેખ હું. હા મેં બોલાથા રહા કે ત એટી થાઉઝન્ડ ચાએ ના લેપટોપ હા લાયક ઘણું ખરાબ છે. હલો અવાજ આવ્યો બરોબર
બોલને બોલને
હા તો જોય એ કેતો એસી હજાર માં હતા જો તારે લીનોવા બ્રાન્ડ નું લેવો હોય તો એનું એક છે લિનોવા એલોકયો એની અંદર તારે. પ્રોસેસર આપી દેશે આઈફાઈ થાય. રેન ફર સ ન પ્રોસર ઈ તારે ગમે એવા હું કે એવી. કામ કરવાય જેમ કે એ આઈથી કરવું હોય કે મલ્ટિટાસ્કિંગ કરવું હોય કે પછી તારે શું કેવાય આમ. તારે એ ઘણા બધા ટેબ ઉપર કરવા હોય કે એવું કામ હોય કે જે જેના હાટું શું કેહેવાય. પીસી લોડ લેતું હોય ઈ તારું એકદમ સિમ્પલી કરાવ દે. પછી અને એની અંદર કેવું છે. આ થટી ફીફટી આપે છે, ફોર જીબીબી એમ વાળું ગ્રાફિક કાર્ડ. ઈ તારા હ શું કે એ તારે એઈ મોડલિંગ ડિપ્લો કે બનાવું હોય એમાં કામ થઈ જાય. ઉપરથી ત ગેમિંગમાં એક નંબર આવી જાય પછી એની રેમ આવશે. ચોવીસ જી રેમ રેમ બહુ બધી છે, એટલે એ ચાલી જાય ઉપર થી પાંચસો બારની એસ, એસ, ડી અને ડિસ્ક. હન્ડ્રેડ પર સેન એસઆરજીબી વા અને એકસો ચુમ્લીસ હર્ની ર એટલે લેગ મારી તો લાગશે જ નહીં.
હા
લિનોવામાં આ એક ઓપ્શન છે. પછી તારે જો એચ. એમાં જ હો તો એચપી વિક સિરીઝ આવે. એમાં કેવું હ કે તારે સમ એસી હજારમાં જોતો હોય તો એમાં મળશે. રાયઝન સેવન મળશે સેવન જનરેશન એનું પ્રોસેસર જોરદાર ઈ તને બધી રીતે ફૂલ હેલ્પ કરી એવું એના પછી કેવું છે કે આની અંદર તું હે ને લઈ ને લેપટોપ આમાં ગ્રાફિક આટીએક્સ થર્ટી ફિફટી આવશે બટ ઓલું ચાર જીબી વી રેમ વાળું હતું આ છ જીબી વી રેમ વાળું આવશે એટલે આરય એટલે આર્યો ની ઓલા કરતા વધારે પાવર પૂસ કરશે ઉપર થી કેવું છે કે આમાં થોડું નીચું છે ઓલામાં ચોવીસ જીબી તેમાં સોળ જીબી છે
હમ હમ
બાકી ડિસ્પ્લે થઈ એ અ હન્ડ્રેડ પર્સેન્ટ એસઆર જીબી એકસો ચુમ્માલીસઅડ અને આ શું કે પાનસો બાર જીબી વીએસ એચ ડી એના છે એના પાછી હાવ લખજો ટે ડેલમાંય આવશે જી ફિફ્ટન સિરીઝ ઈમાંય બધું સેમ જ છે પઠે એમાં એવું છે કે હેને ઓલું સોળ જીબી રેમ આવશે ઉપરથી ગ્રાફિક કાર્ડ તો થર્ટી ફિફ્ટી ચાર જીબી નો આવશે એટલે અને એના પ્રાઈઝ એ
હમ હમ હમ
એટલે એ પેલા મને ઈ કે ત મેઈન પર્પસ હું છે
મતલબ એમ તો જો ભણવા માટે તો યાર બહાનો છે મેન તો ગેમિંગ જ છે
ગેમિંગ ક
હા એટલે ભણવાનું તો હવે થી છે ઈ છે જો ગ્રાફિક કાર્ડ ને બધું છે તો ભણવાનું તો આપડું સાથે સાથે થતું રહેશે પણ હવે ભણવાનું તો કેટલું એક ટાઈમ પછી માણસ કંટાળી જાય તો એની માટે ફ્રેશ થવા માટે તો ગેમિંગ તો કરવું જ પડે ને યાર
અરે હા એટલે હમ હ હા તો તારું બજેટ એસી એસી તો તને ઘરે થી કીધું હશે
હા હા હેસી
હા તને ઘરેથી કીધું એસી એટલું છે પછી એમ કે તું એ
જો મારું મારું તો એવું છે કે મારું જે પેલાનું લેપટોપ હતું ને તો ઈ શાયદ હું વિચારું જો કે એસી નું બજેટ છે તો અગર મારું જૂનું લેપ આમ કે ને એક્સચેન્જ માં આપું તો એના ઉપર જે આવે એ દસ વીસ
અત્યારે એવું હ કે એક્સચેન્જ ઓફર તો વઈગી છે બટ એટલે લેપટોપ ની કંડિશન કેવી છે તારે
અરે એકદમ મસ્ત છે એવું આમ તને જોઈને એવું લાગે કે એકદમ બ્રેન્ડ ન્યુ જ છે એવી રીતે એકદમ સારી કન્ડિશનમાં જ રાયખું છે મેં તો
તો એક કામ થાય તો એટલે શું કે તારું બિલ વોરંટી કાર્ડ ને એ બધું તાર પાય પડ્યું છે ને ઓરિજિનલ
વોરંટી કાર્ડ તો શાલથી નહી હોય કારણ કે ભાઈ બહ જૂનું છે પાંચ પાંચ એક એક વરષ થઈ ગયા છે
હ ઈ તો કઈ ને ઓલું તો હશે ને બિલ
હા હા ઈ બધુ તો છે
તો એક કામ કરે તારે એ કરે છે તોને ઓએલેક્સ ડોટ કોમ ઉપર હેને ઈને હેને જૂનામાં સેલ કરવા નાખી દેવાય ઓકે ને તું આજ એડ કરીને લેતાને પાંચ સદીમાં એક મળી જાય લેવા હટું તૈયાર
અરે ઓર મેં તો જો મેં તો ઓઇલક્સ પર તો નાઇખું જ છે અને મેં એક વાર આપડે આ નવ ઓલું એપ આવ્યું હતું ને કેશિફાઈ
હા હા હા પણ એ તો ખાલી ફોન માટે છે ને કદાચ
ના ના એમાં લેપટોપને એવું છે તો એમાં મેં એમાં એ હા એમાં મેં નાખીને જોવું તું તો એ મને કઈ સાડા આઠ હજાર જેવું બતાવતું તું
અચ્છા એવું છે તો એટલે એટલે તારે એને તો એચવાનું જ છે ને હવે
હા એટલે મતલબ જો હેસી તો છે પણ અગર સારું એવું મળતું હોય દસ વીસ વગર વધારે બી નાખવા ના આવે તો આમ વિચાર કે વેચી કાઢું
હ અચ્છા એટલે મતલબ મેન એઈ કે જો સારું મળે તો તે
હા તો વેચવાનું વરના તો બજેટમાં સારું મળી જતું હોય તો વાંધો નથી કોઈ
તો જો તું તારું નેવ હજારુંતે ખાલી અપગ્રેડ કરી ને તો તારા આટું આમ શું કે આમ એક નંબર એક છે એચપીમાં વિક્ટર સિરીઝ અપગ્રેડ વર્ઝન એ કેવ છે કે એમાંને આઈફાઈ મેન થર્ટીન કીધું એની જગ્યા ફોર્ટીન જનરેશન ું મળશે ઉપરથીને ફો ફોર્ ફિફ મળશે સિક્સ જીબી ઉપર થી ચોવીસ જીબીની ડીડીઆર ફ રમ અને વન ટીબી એસસડી વાળું એટલે ઈ હેને તારું પાવર પાવર બધું ફૂલ કરશે એમાં હે ને મેન જો ઇશ એ ઇશુ કયા હૈ કે મતલબ ગેમિંગ લેપટોપ એટલે પેલા તો વજન વાળું હશે ઉપરથી ક ના ગેમિંગ લેપટોપ ના સ્પીકર અનેને હા ઓોલા હોય આમ ખબર જ ન પડે વાગે ન વાગે
હમ
અને એનીયરે કેવું છે કે આટલું બધું સારું આપ્યું હો ને તો ડિસ્પ્લે માં એવું કલર રીઝર્ને થોક ઓછો એટલે મહાડ ન દેખાય બટ તારે મેન ગેમિંગ હોય થું એક કામ કરી એક કે હે ને તું પીસી લઈ લે એની બાજુમાં ત એકું એસર્નલ સારું મોનીટર રાખ દે કહી દેવાનું કે ભાઈરે ભણવા માટે શું ક કોડિંગ કે એવું કઈક કરવા માટે જોઈ છે પછી એક્સર્નલ મોનિટર હારવાઈ જાય પછી બપોરે ભણો રાતે તડ બોળટી બોલાવ
બરાબર બરાબર
આ હારું વાલ તાર બીજો કઈ કામકાજ હોય તો કેજે ફોન લેવા જ તાર કેજે મને
હા અરે તો ચોક્કસ ચોક્કસ તને ફોન કરીશ તો થોડી ડિટેલ્સ કહી દઈશ હજુ જે બી હશે
હા ઠીક છે ચાલ ફન કરું ફોન
હા હા્ છે